હ.
હલો. મારો અવાજ સંભળાય છે તને?
હા હા.
હા તો આજે આપણે જે છે એ. સાંભળાઈ છે તો આજે આપણે જે છે પર્વત વિષય ઉપર વાત કરીએ.
હા હા મને પર્વત વિશે જાણવાની બહુ જ ઈચ્છા છે. .
પર્વત સા સાંભળતાની સાથેજ આપણને એમ થાય કે આપણે પણ. ત્યાં જઈને મુલાકાત લઈએ અને. પર્વતારોહણ કરીએ અને ત્યાંનું જે વાતાવરણ જે છે એનો આનંદ માણીએ. આવી બધી ઘણી ઈચ્છા થઈ જાય આપણને.
હા હા. પર્વત ઉપર તો આપણને એમ જ થાય કે. વાદળ નીકળતા હોય એની ઉપર થઈ. ત્યારે તો આ જાણે કે આપણેે ગિરનાર જોઈએ. તો નીચે થી પર્વત ઉપરથી વાદળ નીકળતા હોય એમ થાય કે વાદળ અને પર્વત એક બની ગયા હતા. એવું દ્રશ્ય આહલાદાયક જોવા મળે. એટલે દરેક પર્વત ઉપર આપણે જો ચડીએ ત્યારે આ વાતાવરણ જોઈએ તો આપણને ખુબજ. મજા આવે.
હા અને એમાં પણ જો આપણે ખાલી પર્વતો ઉપર જઈએ નહીં અને ખાલી. પર્વતોના જો આપણે ફોટોસ કે વિડીયોઝ કે એવું કશું પણ જોઈએ. તો પણ આપણા મનને ખૂબજ શાંતિ મળે છે અને આપણને. ખૂબ સારું એવું આનંદિત ફીલ થાય છે.
હમ્મ. ગમે તેવા ગમમાં હોય પરંતુ આવા આહલાદાયક દ્રશ્યો. પર્વતો છે નદીઓ છે ગમે તેના. અને લીલી હરિયાળી હોય તો પણ આપણું મન પ્રફુલ્લિત થતું હોય છે.
એ તમારી વાત એકદમ સાચી છે કે ભારતમાં જે છે ઘણા બધા પ્રકારના પર્વત. તૈય સ્થળો જે છે એ જોવા મળે છે જેમ કે જે મનાલી છે. શિમલા છે દાર્જિલિંગ છે નૈનીતાલ છે. માઉન્ટ આબુ છે ગિરનાર છે પાવાગઢ છે. આ તો અનેક પ્રકારના જે છે ઘણા બધા સુંદર પર્વતીય. સ્થળો જે છે એ આપણને જોવા મળતા હોય છે.
હમા જરા હિમાલય વિશે તમે જણાવશો.
હા એમાં જો હિમાલય વિશે આપણે વાત કરીએ તો એ દુનિયાની સૌ. સૌથી ઊંચી પર્વતમાળા છે કે જેમાં માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. કે મહિમાલય જે છે એ આપણા દેશના જે છે ખૂબ જ મહત્ત્વનો છે. અને એમાં જે ઘણી નદીઓનો ઉદ્ગવ છે ત્યાંથી જ ઉદ્ભવ થાય છે. એટલે આપણે જે છે કે જેવી કે ઘણી નદીઓમાંથી ગંગા છે યમુના. છે બ્રહ્મપુત્ર આવી ઘણી બધી નદીઓનો જે ઉદગમ. થ જે છે એ હિમાલયત. છે તો હિમાલય જે છે પર્વત એને ખુબજ સારું એવું બિરુદ. પણ મળ્યું છે અને ખુબજ એ ઊંચી પર્વતમાળા તરીકે એને. લેવામાં પણ આવી છે.
હા હા તમે સાચું બતાવ્યું હિમાલય વિશે. જો પર્વતમાળા હોય તો આપને વરસાદ પણ સારો મળે. પર્વતમાળા માંથી જયારે વાદળ નીકળે ત્યારે લગભગ એવો. કોન્ટેક્ટ થાય છે એનો. કે ત્યાં ત્યાં વાદળું ઠલવાઈ જતું હોય છે એટલે વરસાદ લાવવામાં પણ. પર્વતમાળાઓનોો મોટો ખાડો છે
અને એમાં પણ જો કાશ્મીરની વાત કરીએ તો એ તો ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે કે જે ત્યાં ખૂબ જ આનંદ આનંદિત પ્રફુલ્લિત વાતાવરણ હોય છે કે જ્યાં ત્યાં લોકો જે છે એ ફરવા જવાનું પ્લાન વિચારતા હોય છે એટલે ત્યાં જો જે લોકો ફરવા જાય છે એમને ખૂબ જ મજા આવે છે ફોટોઝ પણ સારા ક્લિક થઈ શકે વિડીયો પણ સારા ક્લિક થઈ શકે અને આપણે પણ ખુબ જ એન્જોય કરી શકીએ તેવું એક સ્થળ જે છે કાશ્મીર માનવામાં આવે છે
આ હા ત્યાં તો વરસાદ આપડે જ્યાં વરસાદ પાણી નો પડે છે ત્યાં કાશ્મીરમાં અને એ એમાં એ ત્યાં વાતાવરણમાં વરસાદ છે ને બરફ ની વરષા થતી હોય છે અને જે આપણે વાહન પાર્કિંગ કર્યું હોય કે ગમે ત્યાં વાહન ઉપર પણ થરને થર બાજી જતા હોય છે રાત દરમિયાન ત્યાં વરસાદ વરસાદના રૂપમાં જ બરફ જામી જતો હોય છે એટલે વાતાવરણ ખુબ જ આહલાદાયક હોય છે
હા તમારી વાત એકદમ સાચી અને પર્વત ઉપરનું જે વાતાવરણ જે છે એ ખૂબ જ સારું હરિયાળી વાળું આહલાદાયક અને ઠંડી ઋતુ હોય એવું આપણને લાગતું હોય છે એટલે પર્વત ઉપરનું જે વાતાવરણ છે એ ખૂબ જ સરસ મજાનું લાગે છે એમ
આપણને તો એમ જ થાય કે ઘરે જવું જ નથી અને એવું વાતાવરણ હોય ત્યારે આપણને ત્યાં રોકાઈ જવાનું મન થતું હોય છે અને એનું વાતાવરણ આપડને ત્યાં આકર્ષિત કરે શે ખેંચે છે. કે અહિયા તમે થોડો વધારે ટાઈમ ફાળવો. પરંતુ આપડે અત્યારની ભાગદોડની જિંદગીમાં આપડે ક્યાંય પણ સ્થળે રોકાઈ શકતા નથી.
હન, એ તમારી વાત એકદમ સાચી છે. કે આપણે જે છે અત્યારના સમયમાં લોકો પાસે થોડો પણ ટાઈમ નથી હોતો તો એટલે કે લોકો પોતાના કા તો પછી ફોનમાં બિઝી હોય કા પછી એમની જોબ હો કોઈ સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ તરીકે એક પછી કોઈ બી એક્ઝામની પ્રિપરેશન કરતા હોત તો બધા લોકો જે છે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે બિઝી હોય છે કે જેના કારણે જો એ લોકો જે છે ફરવામાં ઓછો ટાઈમ કાઢતા હોય છે ઘણા લોકો જે છે, ફરવાના ખૂબ જ શોખીન હોય છે તો તેઓ લોકો જે છે દર વર્ષે ક્યાંક ને ક્યાંક જવાનો પ્લાન બનાવતા હોય છે.
હા, હા પર્વતતો ઉપર તો ઘણાય પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળે છે. જેવા કે હન, ચરવા જતા હોય એવા ઘેટા-બકરા અને આ જંગલી પ્રાણીઓ પણ જોવા મળે ત્યાં તો. પહાડી બકરા મળે, ચિત્તો, યાક રીછ એમ ઘણા આપ પ્રાણીઓ અને પક્ષીઓ બંને જોવા મળતા હોય છે. એટલે વાતાવરણ ખુબ આહલાદાયક દેખાતું હોય છે.
હા, અને એમાં પણ જો લોકો શું કામ એવું વિચારે કે આપડે પર્વત ઉ પર ફરવા જવું જોઈએ. કારણ કે, ત્યાંનું વાતાવરણ એકદમ સ્વચ્છ હોય, ભીડ પણ ઓ ઓછી હોય અને મનને એકદમ આરામ મળે છે. અને ટ્રેક કિંગ વિશે પણ જો હું તમને કઉ કે, ટ્રેકિંગ જે છે ને સાહસિક પ્રવૃત્તિ છે. તેમને તેમાં જે છે ને ચાલવાની ક્ષમતા હોવી જોઈએ, ધીરજ બંને જે છે ને એ હોવું જ જોઈએ. ક્યારે આપડે જે છે ટ્રેકિંગ દરમિયાન જે છે ચપ્પલ કે એવી વસ્તુ ના પેરવી જોઈએ કેમ કે આપડે જંગલમાં ટ્રેકિંગ કરવાનું છે તો પગમાં શૂઝ કેમ કે ઘણા જંગલમાં ઘણા બધા પ્રકારના જીવજંતુઓ જે છે એ રહેલા હોય છે તો જો ચપ્પલ પેયરા હશે તો ક્યારેક કરડીને વઈ જશે એ આપડને ખબર પણ નઈ પડે. તો જયારે પણ જંગલમાં ટ્રેકિંગ કર તા હોયે, ત્યારે જે છે એ શૂઝ પહેરીને અને ફૂલ સ્લીવના કપડા પહેરી અને ટ્રેકિંગ કરવાનું હોય છે. ઘણી બધી ટ્રેકિંગના રૂલ્સ હોય છે એ તો પછી આપડે ક્યારેક વાત કરીશું એમના ઉપર.
અ હન. ન્યા તો એમ કે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્વચ્છતાનો ખુબ પણ ધ્યાન રાખ વુ પડે છે. કારણ કે, પર્યાવરણ ગંદુ થાય અને સ્વચ્છતા જળવાય નઈ તો આપડે ઘણું વાતાવરણમાં પણ ફેરફાર થતો હોય છે.
હા. અને એમાં પણ ઘણા લોકો જે છે, પર્વતો ઉપર પણ ખેતી કરતા હોય છે કેમ કે જેમ કે આપડે જો ટેરેસ ઉપર અગાસ ઉપર જે ફાર્મિંગ થાય છે, એમ સફરજન અને ઘણા પાક જે છે એ ત્યાં પણ ઉગાડવામાં આવતા હોય છે, એટલે પર્યટન લોકોને પણ રોજગાર મળી રહે અને હોટલ હોય, ગાઈડ હોય, ટ્રાન્સપોર્ટ હોય, સ્થાનિક હસ્તકલા આ બધી જે વસ્તુઓ જે છે એમનો પણ ત્યાં વિકાસ થતો હોય છે કેમકે જો હો લ જે છે જંગલમાં રાખવામાં આવી હોય તો ત્યાં આપણે રોકાવાનું હોય તો ફરજીિયાત રોકાવું જ પડે છે તો એ લોકોને પણ સારું એવું ફાયદો થતો હોય છે.
હન, આપડે જ્યાં કુદરતી વાતાવરણમાં જઈએ છીએ, પર્વતો ઉપર ત્યાં માનસિક શાંતિ ખુબ જ મળે છે. એટલે આપડુ મન છે ગમે તેટલા વિચારો સાથે ગયા હોય, ગમે તેટલી ઉપાધિ સાથે ગયા હોય, પરંતુ ત્યાં જઈએ એટલે આપડુ વાતાવરણ ચેન્જ થતાં આપડા મગજને પણ આરામ મળે છે અને શાંત તેનો અહેસાસ થાય છે.
અને લોકો પ્લાસ્ટિક ફેંકતા હોય છે અમુક જગ્યાએ તે કુદરતને. ખૂબ જ નુકસાન કરે છે કે એટલે પર્યટ પર્યટનથી ઘણા બધા આપણા પર્યટન જતા હોઈએ છીએ તો એનાથી પ્રદૂષણ પણ ફેલાતું હોય છે કેમ કે લોકો ગમે તે ખાતા હોય તો ફીર પાણી ની બોટલ પણ ફેંકી દેતા હોય છે કે પછી કોઈ પણ બીજી એવી વસ્તુ જે છે એ જ્યામ ત્યાં ફેંકી દેતા હોય છે. કે જેના કારણે પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવી એ ખૂબ જ જરૂરી બની જાય છે એમ.
હા હા. પર્વતો આપણને આપડે પર્વત નજીક જઈએ અને કુદરત નજીક જઈએ ત્યારે આપ આપણને શાંતિ તો મળે છે. પરંતુ કઈક એવા લક્ષણ પણ મળે છે કે આપણેે આગળ ધીરજ ધરી શકીએ મજબૂત બની શકીએ અને ઊચા ઊંચા. આપણે લક્ષ્યો સાથે આગળ વધવાની આપણને ઘણી પ્રેરણા આપે છે.
તો આજે આપણે પર્વત વિષય ઉપર ઘણી સારી એવી વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપ ટપિક સાથે આભાર તમારો.
હા હા આભાર તમારો